હેલો
હા હલો
કેન્ છો બેેન.
હા મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું તમને મારી અવાજ આવતી છે.
આવે ના આવે.
સારું આજે તમારા જોડે હું. મા આ વિશે વાત કરવા માંગુ છું તમારા પાસે ટાઈમ છે ખરો.
હા છે મેન્ટે કરી શકો.
સારું તમને તો ખબર જ છે કેટલી અનમોલ વસ્તુ છે. ને બધા જ બાળકોને બધાના જીવનમાં મા. ખુબ જ મહત્વનું છે. માં એ ભગવાન ભગવાન થી આપેલી આપણા માટે. ભેટ છે અને ભગવાન બધા પહોંચાવી શકતા નથી તેથી તે એમણે પૃથ્વી પર માન નું સર્જન કર્યું છે અને માતા છે ને દુનિયાની સૌથી પવિત્ર અને સમમૂલ્ય સ્થળ છે બાળકના જીવનમાં માતા નું સ્થાન સવરપરી છે તને તો ખબર જ હશે કે માતા પોતાના બાળકને નવા મહિના સુધી નવ મહિના સુધી ઘરમાં રાખે છે અને અશ્ર્ય પીડા સહન કરીને તેને જન્મ આપે છે બાળક મોટું થાય ત્યાં સુધીમાં અને રાત દિવસમાં રાત દિવસ તેની સંંભાળ રાખે છે તેને સંભાળે છે અને તેનું ખ્યાલ કરે છે પો તે બીની જગ્યા એ ઊંઘે છે પણ બાળકનેઊ બીગી જગ્યાએ ઊંઘવા દેતી નથી અને તમને ખબર હશે માતાના પ્રેમમાં કોઈ સ્વર્થ હોતું નથી તે માત્ર આપનું જ જાણે છે માતા એ બાળકની પ્રથમ ગુરુ છે બાળક બોલતા ચાલતા અને સારા સંસ્કારો મા પાસેથી જ શીખે છે શિવજી અને ગાંધીજી જેવા મહાન પુરુષો ના ગણ તરમાં તેમની માતા ન જ હાથ છે માતા પોતાના બાળકને મુશ્કેલીમાં ના સામે લડવાની પ્રેરણા આપે છે તમને જ ખબર જ હશે કે બાળકો એટલા બહાદુર કેમ બને છે કારણ કે તેમની માતાઓ ખુબ જ બહાદુર હોય છે દુનિયા કે ભલે તમારી વૃદ્ધ થઈ જાય પણ એક માતા છે ક્યારે પોતાના બાળકનો સાથ છોડતી નથી બાળકની નાની બીમારી અને પછી માતા વ્યક્ત કુણ થઈ જાય છે અને ભગવાન પાસે બાળક ના લાંબા આયુષ્ય અને પ્રાર્થના કરે છે માતાના ચરણોમાં જ સ્વર્ગ રહેલું છે તમને તો ખબર જ હશે કે કોઈ પણ જાતિના લોકો હોય પણ એ માત ની ખૂબ જ ઈજ્જત કરે છે તે લોકો બધા જ માને છે કે મા ના પગનાની જે જન્નત હોય છે એ સ્વર્ગ હોય છે અને માં ખૂબ જ બેી છે કારણ કે તેના નાના કે મોટા છોકરા છોકરી હોય કે એના બાળકોને કોઈ પણ મુશ્કેલી ના આવે, તેમને કોઈ પણ બીમારી ના થાય, તેને કોઈ પણ રોગ ના આવે. તે ભગવાન માટે ખૂબ જ પ્રાર્થના કરે છે આપણા માટે. માતાના આયા ઉપકારોના બદલો આપડે ક્યારે વળી શકીએ તેમ નથી આપણે હંમેશા આપણી માતા નો આદર કરવો જોઈએ તેમની સેવા કરવી જોઈએ અને તેમના ક્યારેય દુઃખ પહોંચાડવું જોઈએ જોઈએ નહીિ માતા ની સેવા જ સાચી પ્રભુ અ પ્રભુ પછી અ પૂજા છે તમને ખબર જ હશે કે આજ કલના દિવસોમાં માતા જયારે બાળકોને જમ તો આપે જ છે પછી બાળકો મોટા થાય છે ને માતા પિતા ને આશ્રમમાં ભેજી મૂકે છે તો ખુબ જ ખોટું છે કારણ કે જે માતા પિતા તમને મોટા કરે છે તમને એટલા હોશિયાર બનાવે છે ને તમે જ તે એમના સહારાના ટાઈમ પ તમે ખોટું કરો છો તે લોકો માતા પિતા સાથે તે સારું ન કહેવાય. માં આપણા માટે સ્વર્ગ છે તે છે ને આપણા ભગવાન માટે કેટલી પ્રાર્થના કરે છે આપણા માટે ને આપણા માટે કેટલી પરેશાન રે છે આપણે જયારે બહાર જઈએ તે ખૂબ જ અ બેચેણ થાય છે. કે મારા બાળકો કેવા છે, ક્યાં છે? એટલે બા માતાની ખુબ જ ઈજ્જત કરવી જોઈએ. તમે શું કેવા માંગો છો બેન?
હા બેન તમે જે કીધું ને તે ખરેખર સરસ છે. માં માં એટલે જનની ને માં વગર આ દુનિયાનું સંચાર ચાલ ચાલે જ નહીં. ઈશ્વરના સ્વરૂપમાં ઈશ્વરે જે ઈશ્વર બધાની રક્ષા નથી કરી શકતા એટલે ઈશ્વરે આ દુનિયામાં માં ને જન્મ આપ્યો. ઈશ્વરના સ્વરૂપમાં માં છે બધાની પાહે. ને જે તમે કીધું ને તે બરાબર સારું કીધું. માં બાળક માટે સર્વસય છે. તે બાળકને જન્મ આપે છે, અને તેનું જીવ વન્ય તેની તેની જીવનની જેમ જ લાલન પાલન કરે છે. તે બાળકને નવડાવે, ખરવા ખવડાવે અને તેની જરૂરિયાત પૂરી કરે છે. એટલે તો એ કવિએ સારું વાક્ય લખ્યું છે. કે માં તે માં બીજ બીજા ભલ વગડાના વા. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું હશે ત્યારે સૌ પઠમ જેમ તમને કીધું ને માંનું સર્જન કર્યું હશે. ઈશ્વરે એક જ સમર્થ બધે જ પહોચા પહોંચી ન શકે. એ તે માટે ઈશ્વરે માં નું સર્જન કર્યું હશે. માં માં મમતાની મુરત છે, વાત્સલ્યની છલક તો ઘડો છે. એ વા માં વલ મમતાની મુરત અને વાત્સલ્ય છલકતો ઘડો છે. એટલે જ એને માં કહેવાય. માં સંતાન માટે ત્યાગ આપે છે. માં માત માતા પિત તાનો સ પ્રેમ સંતાનના માથે નિસ્વાર્થ હોય છે. નાન પરથી છોકરા જેમ તમે કીધું ને કે માં નવ મહિના પેટમાં રાખીને. ને પછી એટલું અસહ્ય પીડા સેહેન કરીને બાળકને જન્મ આપે છે. ને તો પણ એ પોતાનું બાળકને જોઈને પોતાનું બધું દુઃખ આ પો પોતાની પીડા બધી ભૂલી જવાય છે. ને સારી રીતના છોકરાનું લાલન પાલન પોતાની રીત નિસ્વાર્થ ભરે કરે છે. એ માં પોતાનો પેર પ્રેમ અપાર હોય છે. રાતના જેમ તમે અગાડી કીધું કે માતાનો માતા ન પ્રેમ અપૂર્ણ છે જેમ તમે કીધું બાળક જાતના જારે એ એકી કરતો ને ત્યારે અ પથારીમાં ત્યારે માં ઉઠી ઉઠીને જાગીને તેને જોયે છે. ને પછી માં એ પોતે ભીનામાં સુઈને જેમ તમે અગાડી કીધું. પોતે ભીનામાં સુઈને ને છોકરાને બીજી જગ્યાએ સૂકામાં સુવડાવે છે. એને માં કેવાય. માં બધાં છોક બધ બાળકના બધા અ બધી પીડા પોતે પોતાના ઉપર લઈ લે છે. એ બાળકને કોઈ પણ જાતનું એને પીડા આપતી નથી. બધા એના દુઃખ પોતે સહેન કરી લે છે. ને જેમ તમે કીધું ને કે કવિ એ માતાના ઉપર માતા ન પ્રેમ એટલોું અપર છે ને કે મા વિશે કઈ કેહેવાય જેટલું કે તેટલું ઓછું છે ને આજ કોઈ બી બાળક પોતાની માં નો ઉપકાર કોઈ દિવસ ભૂલી શકતો નથી એનું અને એનો ઉપકાર પણ ઉતારી શકતો નથી એટલે જ મા ના નિસ્વાર્થ પ્રેમ ના ભાવે એ એક કવિ એ સાચું જ કહ્યું છે કે ગોળ વિના મોરો કંસાર ને માતા વિના સુનો સંસાર
માતા વિના સુનો સંસાર કે માતા તા ન સ્થાન જગતમાં સર્વોપરીિ છે એટલે માતૃદેવો ભવા કહેવાય છે માતા પોતાના બાળકના સુખ માટે પોતાના બધા જ સપનાઓ નો ત્યાગ કરે છે માતા પોતાના દરેક સંતાન નો સરખો જ પ્રેમ આપે થ છે માતાના કેટલા બી એકનેંદ પ્રેમ નથી કરતી માતા ના બે હોય કે ત્રણ હોય કે ચાર હોય કે દસ છોકરા હોય એ એનો પ્રેમ બધાના માટેથે સરખો જ હોય છે બાળક અપંગ હોય કે ભેરું હોય કે મગું હોય કે મંદ બુદ્ધિ નું હોય પરંતુ માનવ પ્રેમ સરખો જ હોય છે એટલે જ તો કેહેવાય છે ને કે ગંગા ના નીર તો વધે ગટેરે લોલ સરખો એ પ્રેમ નો પ્રવાહ રે જરની ની જોડ સખી નહી જડરે લોલ મનુષ્ય ના જીવનમાં મનુષ્ય નહી પરંતુ પૂરી પક્ષીઓના પોતાના બચ્ચાને પણ મા નો માં મનુષ્યય નહી પરંતુ, અ પશુ પક્ષીઓ ને પશુ પક્ષીઓ ગાય ભસો બધા જ પોતાના છોકરાઓને પોતાના બાળકને ખુબ જ પ્રેમ કરે છે કેમ કે તે માં છે માં ખાલી મનુષ્ય માં જોવા નથી મળતી માં બધાઓની માં છે માતૃ પ્રેમ નિસ્વાર્થ અને નિઃશુલ્ક હોય છે નીની દરેક મુશ્કેલી માં સાથે તેમની ઉભી રહે છે, માતાનો પ્રેમ સંતાનને સાચા માર્ગે દોરે છે દોડાવે છે, ને આપણા મહાન પુરુષો જેમ કે આપણા ગાંધીજી બાપુ ને આપણા શિવાજી મહારાજ ને જેવા મહાન પુરુષો, આપણા જે દેશમાં રહી ગયા ને તેમાં એમની માતાનો સૌથી મોટો હાથ છે, એમની જીવન ઉછેર માં એમના સારા બનવામાં એમના મહાપુરુષો બનવામાં. એમની માતાનો સૌથી મોટો હાથ છે. એમની માતા ના સંસ્કાર છે. માતા નાનપથી જ પોતાના છોકરાઓને સાચા માર્ગે દોડાવે છે ને એમને ખૂબ જ સારા સંસ્કાર આપે છે, માં કોઈ દિવસ પોતાના છોકરાઓનું ખોટું વિચારતી નથી. કેટલા બી છોકરા કેટલા બી બાળક પોતાની ને માને કઈ પણ બોલી જાય, પણ મા ના દિલ થી કદી તેની તેના વિષે ખરાબ નીકળતું નથી, ગરીબી માં પણ પેટે પાટા બાંધીને પણ બાળકને સાચ સારો સારી રીતે ઉછેર કરે છે, માતા ના પ્રેમ ન કઈ. ઉપકાર કોઈ છોકરો કોઈ ઉપકાર. અ ભૂલવી શકતો નથી. મા ના પ્રેમમાં નિસ્વાથ હોય છે, બાના છોકરા હોય કે છોકરી હોય કે, કેટલા બી જેમ તમે કીધું ને મે કે અંધા ભેંગા ગુંગા કેવા બી છોકરા હોય, પણ મગ બધા એનાથી ચીડવે છે, બધા એ નથી ગમતા પણ માનો જ પ્રેમ એવો નિસ્વાથ પડો છે, કે માં પોતાના છોકરાઓને કેવા બી હોય, એને સારા પ્રેમ સારા માર્ગે ઉછેરવાનું કામ કરે છે. ને માની ઉપર વળ પર માનો એટલો મોટો, સ્થાન આપ્યું છે કે કે મા મા ના પગ ના નીચે જન્નત છે સ્વર્ગ છે. જન્નત છે કે સ્વર્ગ છે, જે બંને વસ્તુ છે ને એ ઈશ્વર તો ઈશ્વર બી માને એટલો મોટો યો હું કે પાયો એટલો મોટો એને પેલું આપેલું છે, યો એટલો મોટો પાયો આપેલો છે, કે માની પગના નીચે એને જન્નત કરી મૂકેલી છે. એટલે માના વિષે જેટલું કે જેટલા વખાણ કરીે તેટલા બધા ઓછા છે. મત્સલ્ય માતૃત્વ પ્રેમ ની સ્વાત ભરૂપ એમ એ બધું માં છે. ને આપડે જેટલી વાત કરીએ મા વિશે એટલી ઓછી છે, ને બેન મને તમારી જોડે વાત કરવામાં ખુબજ મજા આવી.
સારુ મને પણ ખુબ ખુબ ખુબ આભાર.
હા તમારો પર ખુબ આભાર.